હા અવાજ આવે છે. અવાજ આવે છે ને હા હા સંભળાય છે મને મારે હલો હા સમ સંભળાય છે.
હા આપડે સ્કૂલ માં ન્યુઝ પેપર આવે કે.
ના ન્યુઝપેપર નથી આવતા.
એ જરા તપાસ કરી લેજે ને કે કોઈ જગ્યાએ ન્યુઝપેપર આવે. આપડે ન્યૂઝ પેપર કરાઈશુ. કોલેજની જાહેરાત આપણને ખબર પડશે. વંચિત રહીશ.
કેવું પડશે સાહેબ ને કેવું પડશે સાહેબ કેતા હતા કોલેજમાં સેટ થઈ જશે એમ. એટલે સાહેબ ને કેતા રહેેવું પડે તો આ સાહેબ કરશે અને મેં પેલું સર્વિસ બુક મે હા અને સર્વિસ બુકને એના માટે બી મેં કીધું છું બોન્ડવાળું તો કંઈ નહીં તો ઉપરથી આવશે એમ કે સાહેબ કે એતો કેશે આપણને એમ ઘેર જવાનું એમ ઓકે એટલે આપડી ભૂલ નહીં આવે એમ એટલામાં તમે કીધું સાહેબ હ એ કરવાનું છો માર આ વસ્તુ બાકી છે મન
હા બોન્ડ નું પણ પૂછી લીધું ને
હા બાળને પણ પૂછી લીધું કહી દીધું તો કે તો જણાવશે એમ કે છે સાત કઈ વાંધો એટલે આપડે પૂછું લેએ તો આપણું પેલોમાં નહીં આવે એમ.
હમ.
સાબન
એટલે વાંધો નહી.
હા.
તો દૈનિક નોંધ પૂઠ લખવાની છે આપેલા સાહેબ જોડેોમ કનુભાઈ જોડે. હવે હવે તે શિસવૃતિ વાળું આવવાનું તો હવે તેના માટે બધા બાળકો ના આધાર કાર્ડ જોવે બેંક ની ચોપડી ની ઝેરોક્ષ જોઈએ. ને બે ફોટા તો તે પાછા કલેક્ટ કરતા છે એટલે કલેક્ટ કલું જ છે મેં બધું તો હવે આ તો સારું ફડી ગને બધું મેં જ કલેક કરલ કનુ ભાઈને બધું ડિસ્ટ્રીબ્યુટ કરી આપતી છે મેમ શીશ રુટી વાળી ફાઇલ છે. તો મેમ નને કીધુ પલી મા્ક શિટ એ ફાઈલ તો અરધી માક શીટ અરધી મે લીધેરી. તો હવે જે એમણે અરજી લીધેલ તમે કહુ તમાર થઈ ગયું હોય તો તે પાછળ તમારે બેગરાઉડ નું કામ બાકી છે. તો એમ કે બે ત્રણ કામ બાકી છે બાકી છે કરી આ કર તો મેં કીધું કે તેનો તમે ખોટો પાડે લ અને મને આપો ભાઈ મારી જવાબદારી મેંહુલ સાહેબ કે તમને જ સાહ તો પૂછાય એમ કે કે સાહેબ તમને પૂછે કે ક્યાં ગયા ફાઇલ તો તમારે જવાબ આપવા પડશે.
હા સાચી વાત ને તમારી રિસ્પોન્સિબિલિટી કેવાય.
હા પણ આપડે ત્યાં કબાટમાં મૂકીને આવીએને પછી કોણ લીધે ને કોણ તે બધું થોડી ધ્યાન રાખવાનું. સિટી ફાઈલ તમને પૂછે તમને પુછે મને પૂછ પણ જો સાતમા વાળાને સર્ટ અંદર થી જોઈતી હોય તો એ લોકો કેમ કે એ લોકો ઓનલાઈન ટ કરવાના હોય તો તે એ લોકો અંદર થી શોધી પછી આઠમા વાળા અંદર થી શોધી લે તો પછી તે બધા દસ દક્ષણા લેઈ ને એવું કરે તો પછી આપે થોડી જવાબદાર કે મેટોર પકડી રાખવાની છે. એવું હોય કે મારે પર્સનલ ખાવું એ પણ તેમાં મારે મૂકવાનું હોય કેવું બધું પેલાં આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં હોય તો કંઈ ખાનું થોું છે પર્સનલ તને ચાવી આપણી પાસે હોય તો માંગે તો કોઈ માંગે તો તને કાને આપે ને પછી પાછા લઈને આપડે મૂકી દે એવું થોડી છે. કબ તો ગમે ખોલ્યા કરે અને ઓફિસમાં તો પેરેશ. પણ જાય ને કોઈ ગમે તે બંની વ્યક્તિ આવી ને અંદર બેસી જાયને અંદર જતા રે ઉજકેલન ચાલીક જતો હ ખબર પડે.
ના સાહેબ ને કેવું. ડે કે એવી થોડીક
તમે જતા રહો પ એમ કે મે ઉર્મિલ છે કે લાસ્ટ યર છેલ્લા વર્ષે ગયા વર્ષે તે એમ કે અ કે આ માર્કશીટ વાળી ફાઇલ જ ખોવાઈ ગઈ હતી એ
હા તો ખબર બધા ટીચરો છે. તમે ત્યાં છોડી બધાને
હ
તે ફાઈલ લેવાની પાછી એ જગ્યા.
હમ હા
ફાઈલિંગ વ
હમ. યસ મિસ બાજુ ના ક્લાસમાં છે ને આ ટેબલ ઉપર મારે પાણી ની બોટલ મૂકી છે લઈ આવજે ને. અટલે આમ.
એટલે શિક્ષણ કાર્ય. ના સંબંધ માં વ્યવસ્થિત કરવું જ પડે કારણ
આ પેલા છોકરા છોકરાઓ બધા બેઠા જ છે. જોકે છોકરા બેઠા હતા પેલા અનિલ સર ને રાજેશ સર બહાર બેસીને વાતો કર્યા કરેને છોકરાઓ છોકરાઓને વાહે કામ કર્યા કરે.
હા તો હવે કો ચા અત્યારે જે ટાઈમ છે તો શિક્ષણ છે ટાઈમ શિક્ષણકાર્ય
આ તો સારું કે પીરિયડ સિસ્ટમ નથી એટલે નહી તો બધા ક્લાસમાં તમારે દરેક ક્લાસમાં જઈ
અને પીરીયડ સીસ્ટ ટમ ગોઠવશે પછી પીરીયડ સિસ્ટમમાં ભણાવે નહીં મળે એમ
હા એ લોકોને સાહેબ ને રિક્વેસ્ટ કરી જોવાની કે પીરીયડ સિસ્ટ નહી થવા પછી મેથ્સ ના ને ઈંગ્લિશ ના તો લેક્ચર જ નહીં થવા દે આ લોકો ને
હવે મેહુલ સર ને મેચ હે તો પછી એવું થાય કે મેં ગણિત નો ને વિજ્ઞાન સામાજિક જ્ઞાન ત્રણ સબજેક તમે કરો ત્રણ સબજેક્ટ હું કરવું ગુજરાતી ગણિત ઈંગ્લીશ
હા એટલે આ રીતે સબ્જેક્ટ ત્રણ વેંચીને તે તો કરાવું જ પડશે ને બેન
આ તો કેવી રીતે કામ ચાલે તે શીખવાડો મેડમ આ સંસ્કૃત તો કરાવ્યું મને સંસ્કૃત ના પાઠ તો હવ મને હમજ પડી કે મારા છઠ્ઠા ધોરણમાં સંસ્કૃત ને ગુજરાતીને મારે કરાવવા માંડવાનું એમ
બસ પછી જેને એ એનું ગણિત વિજ્ઞાન નું બાકી રહી એ એવું રાખવું પડે.
તે કયા સાડા આઠ ના આઈ ગયા તો બેન કરાવતા થયા એમ કરીને અ બાજુમાં બેસી રયા આવીને પછી મેં આઈડિયા ફરી નવ વાગ્યા આવીને મેં તે પછી હું આવી અ નીકળી આવી મેં કીધું સર હવે તમે કરાવો મેં કીધું મે તો કીધું સર તમે કરાવો એમ જ કીધું
હા એક કલાક તો તમે ક્લાસમાં ભણાવો હવે એક કલાક
આપડે કઈ ગાંડા થોડી છે એકદમ ગાંડા થોડી છે કઈ ખબર નહી પડે
હા એટલે તમે બહાર બેસીને ગપ્પા માર્યા કરો અને તમારા ક્લાસમાં તમે નહી શિક્ષણ કાર્ય કરો એ તો યોગ્ય ના કહેવાય ને?
બે ત્રણ
એટલે એમાં શું એમના કે અ વાડાને બ વાડા અ વડાને ક વાડા ધારો કે સાથે કર લે એટલે બે ટીચર સાથે કેવાય એમ? તો અડધો સમય આ ટીચર ભણાવવાનું અડધો સમય આ ટીચર ભણાવે એમ
હા એમ એવું તો રાખ
હું આવે ને એ તો એક ફાયદો થાય કે ભાઈ બે હાથ છે તમારે બે ક્લાસ સાથે કરેલા છે તો તમારે આખો દિવસ નહી ભણાવવાનો અડધો અડધો અડધો અડધો ટાઈમ આપવાનો હોય આ તો એક જ જણ પર બધું ભારણ જો જૂના આયા તો સિનિયર બની જાય એમ?
કઈ દેવાનું કે જો તમે લેટ આવે તો કઈ વાંધો નઈ હું સાડા સાત વાગ્યા થી લઈને નવ વાગ્યા સુધી હું ભણાઈ દેઉ નવ થી અગિયાર તમારે ભણાવવાનું એમ એવું રાખવાનું.
હમ્મ. હવે છે પેલા જોશી સાહેબ નહિ આવેલા આજે જસી સાહેબ નીને દવા વાડા ને બનેની ઓનલાઈન હાજરી ભરવાની તે પાછી માર ભરવાની.
હમ્મ એક તો
હવે આ પેલા જો પેલા કનુ સાહેબ છે પણ કનુ સાહેબના મતે એ બીજી સ્કૂલ માં નોકરી કરતા હતા તેનું જ એમનું ટીચર કોઈ બતાવ્યા કરતા એમને સાહેબ ને કેને પેલું કરાવું જો ને એ બંને ની હાજરી મારે ભરવાની.
એક અમીલભાઈ કે ગેરહાજર હોય તો તેને હાજર બતાવાના હોય તો પછી તા પેલી હાજરી નહી પૂરી દેવાની કે કોઈ સાહેબ ઉપર થી આવી ગયા તો પછી તમાર નામ જવાબદારી આવસે એની.
એવું.
કરની‌ મે તો ક અ અત્યારે નહીં ભરવાની મેં ક એટલે મે કનુ સાહેબને કેવાની પછી કઈ નઈ બાર વાગ્યા પછી તા બાર બેસે ને ત્યારે ભરી દેવાનું ઓનલાઈન. પ્રમાણે બાર વાગે ટ્યુશન બાળ કો જતા રે એટલે પછી આપડે ભરીએને તો વાંધો નહી એમ કે મેહુલ સર કેય. પછી હાજર ઘેરહાજર જે ગેરહાજર હોય તેને હાજર બતાવી દીધા હોય તો વાંધો નહી એમ. કે પછી અધિકારી આવે તો પ્રોબ્લેમ નહી એમ બાળકો તો જતા રિયા એટલે એમ.
હા એટલે કેટલા વા
તો સાચીમ એટલે છેને બધા બેસન બધા જ અલગ અલગ રાહતે બેસન તો જ ખબર પડે એમ. અને સ્માર્ટ બોર્ડ માં તો બધા છોકરાઓને આવડે બધા ટચ કરી કરી લયા કર જેમ મુક ક્યા કરો.
છોકરાઓ ભણે એમ સ્માર્ટ તો ફોન ચાલ
હે.
સ્માર્ટ બોર્ડ વ્યવસ્થિત ચાલતા છે એ બ
હમ્મ મસ્ત છે. મોટી ટીવી ને મસ્ત આપેલી ને. દરેક ક્લાસમાં હોય આપડે છે મેં આવું એટલે પેલા ફટાફટ જમી લે હું. હાલો.
હા.
મુ આવું હું આવું ને એટલે પેલા જમી લઈએ ને પછી કરીએ અવાજ આવે!
હા એક આવે છે હમણાં એ લોકો એ
હા એટલે પાછો રિસવાન‌ જાગી જાય ને તો પાછો એક જણ તો પાછો કામ જ કરવો પડે એક જણા થાહે એમ.
હમ્મ અત્યારે બી એજ કરતો
હમ્મ.
કપડા ધોવાના
એટલે છે ને કપડાં ધોવાના બાકી કે?
હા વળી તો.
હા તો કપડાં ધોઈ ને પેલા લખી દે એટલે હું કે સુખાતા થાય એમ.
હમ્મ.
ધ સારા છે ને ફટ લઈ ધોઈ કે પાંચ મિટમાં ધોવાય જહે. અહિયા થી જે પેલું ઘર છે ને તાટલેથી બેઠું દેખાયા દેખાયા કરે જેનું પાછળનો ભાગ. એટલે આટલે આમ ખબર પડી જાય હા આપડે વાત કરે ન તો જોવા જેવી રિસલ આટલે થી આટલે જ દેખાયા કરે.
ખાલી પાંચસો મીટર હશે લગભગ ગણયા એક જ ખેતર નો ડિસ્ટન્સ છે ઘર.
હમ્મ આજે કોઈ એટલું જ એમ તો પણ પેલા આમ આગળ થી ટેકરો ઉતરીને ચડી ને પાછી આ ચ ચડવાનું પણ આટ ચડવાનું નહી સારું ને એટલે બાકી આટલેથી ડાયરેક્ટ ચડી જવાય
કે સ્કૂલની પાછળ જે ઘર છે ને એ બાજુ ચડી જવાય તો
હ અહિયાં ચડી જવાય પણ પાછું આગળ ઉતરી પડવાનું પછી પાછું આ આગળ આવી જવાનું એવું કરવા પડે
કેસ આપડે અહીયાંથી ટ્રાય મારી જોવાની અહીથી
હા પણ અત્યારે તો ખેતર માં વાવણી થઈ ગઈ ને એટલે આપડે નહી જવાય એમ.
હા એ તો પણ અહીયા તો સુૂકું જ રહી જોઈ લે શું એ તો પગ ચડે એમ થી વાતાવરણ પાછા પેલા ઘર નો માલિક છે તે તો જોડી તમને કે ને કે પડી જશે એ
શું બગડી જશે?
એ ટોળી હીચકે ને તો એનું સ્ટીલ નો સળિયો ખરો ને એટલા એમ કે લિસોટા પડી તમે કીધું અમે તો બેડ પર જ એને મૂકી નહી જગ્યાએ
હે હે હે
જુઓ તો ખરા
હાય હાય હાય
હવે ના કરો એવું ના હાલે બરાબર ને
હમ્મ હમ્મ.
હા આજે અઠ્ઠાવીસો રૂપિયા મુકત તો કેજે કે એડવાન્સ એડવાન્સ પણ અઠ્ઠાવીસો મોકલી આપો એમ
હ હા ને મેં કે કઈ દીધું પોચી કઈને આપડે કે લેવાનું કે અ શું કઈ પેલુ એ નામ હ
લાઈટ બિલ
લાઈટ બિલ હ આવશે ત્યારે કેજો ત્યારે આમ આપી દઈશું એમ કે
હા એ તો અહીયાં જ રીડિંગ આવશે એમ કીધું છે એટલે અહીયા આવે શૈલેષભાઈને અહિયા પૂછી લેવાનું એ લોકોનું લાઈટ બિલ આવશે ત્યારે અહીયા આવશે જ ને એટલે એ અહિયાં નથી રેતા સૈલેષભાઈ ને કહી દેવાનું આ કલેક્ટ કરીને અમને આપી દેજો એમ નેથી આપણે ઓન કરી દેવાનું એક મહિનાનું
હમ્મ હમ્મ.
બરાબર ને એટલે એ એક્ઝેક્ટ છ તારીખ થઈ છે અને આપડે રાત્રે દસ વાગે આવેરા એ એટલે રાત્રે દસ વાગ્યા પેલા આપડે ખાલી કરી દીધી તેનું પ્રૂફ
હા. હા. હા અને આ રીતનું કીધું છે એમ કે જો હાલશે